હલો નમસ્કાર કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજા માટે એક સરસ મજાનો ટોપિક મળ્યો છે કે તહેવાર તેના વિશે આજે આપણે વાત કરીશું.
બિલકુલ તો આપણા જીવનનો મહત્વનો ભાગ છે.
હા અને તહેવાર લોકોને એક સાથે લાવવામાં પણ મદદ કરે છે.
ઘરની સમજ માં જ ને આનંદ નું વાતાવરણ બને છે.
હા અને ઘ ભારતમાં ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે.
અને દરેક કહેવાની છે ને પોતાની અલગ જ ઓળખ અને પરંપરા હોય છે.
હા અને કેટલાક તહેવાર તમે જોઈ શકો કે બહુ ધાર્મિક હોય છે.
બિલકુલ અને કેટલાક તો તહેવાર છે ને સંસ્કૃતિ મહત્વ ધરાવે છે.
હા અને તહેવાર લોકો વચ્ચે પ્રેમ અને સદભાવના વધારે છે.
અને તેહેવાથી તો છે ને પરિવારના સભ્યો એક સાથે સમય પસાર કરે છે ને
હા અને તહેવાર સામાજિક એકતા અને પણ એક મજબૂત બનાવે છે.
અને તવારના કવાય ને કે ધોરણ લોકો એકબીજાને શુભકામના આપે છે.
તમે જોુઓ કે સંબંધો બહુ વધુ સારા બને છે.
બિલકુલ અને કેહેવાર છે ને આપણી સંસ્કૃતિને છે ને આમ જીવિત રાખે છે.
અને પૂર્વજો તરફથી આવેલી પરંપરાઓ તહેવારમાં જોવા મળે છે.
બિલકુલ અને નાના બાળકોને પણ છે ને તહેવાર એના વિશે આપણે થોડું તો જાણ કરાવવી જ જોઈએ અને શીખવું શીખવાડવું જોઈએ.
બઉુ સાચી વાત કહી તમે અને તહેવારમાં આપડે સાફ સફાઈ નું પણ બહુ ખાસ મહત્વમાં હોય છે.
બિલકુલ ને ઘરની જો આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીશું ને. તો, એ આપણા માટે જ સારું છે.
અને તહેવારમાં સજાવટો પણ કરવામાં આવે છે.
હા, સજાવટ થી છે, ને ઉત્સાહ અને ખુશી વધે છે.
અને ઘણા તહેવારમાં રંગોલી બનાવવાની પણ પરંપરા હોય છે.
અને કેટલાક તો તહેવારોમાં છે, ને દીવા પ્રગવટ એટ પ્રગટાવવામાં પણ આવે છે.
અને કેટલાક તહેવારોમાં પુલ પુલથી સજાવતા હોય છે.
અને આ બધું જ તમે જેમ કીધું સુંદર સાથે આનંદ પણ આપે છે, ને?
અને તહેવાર અ વિશે ભોજન પણ બનાવવામાં આવે છે, વિશેષ.
બિલકુલ અને આમ કેવાય ને કે વ્યંજન તહેવારો પ્રમાણે પણ બનાવવામાં આવે છે.
અને દરેક પ્ર દરેક પ્રદેશનો એક પોતાની એક અલગ કલા હોય છે.
પણ આનંદ અને ઉત્સાહ દરેક કહેવાય ને, કે કે સમાન હોય છે.
અને ગુજરાતમાં પણ ઘણા પ્રસિદ્ધ
હા, તહેવારો ગુજરાતની સંસ્કૃતિને દર્શ સાવે છે, એટલે
અને તહેવાર લોકોને સાથે મળીને કામ કરવાની પ્રેરણા પણ આપે છે.
બિલકુલ, અને તહેવાર તો છે, ને સામૂહિક ભાવને મજબૂત બનાવે છે.
અને તહેવારમાં ઘણા અને કેટલાક લોકોનો પણ સંવેશ થઈ જાય છે.
બિલકુલ, અને તહેવારોમાં તો ઘણા નૃત્ય કલાનો પણ આમ કેવાયને સમય વેસ્ટ થઈ જાય છે, તમે જેમ કીધું એમ
તમે જોઈ શકો કે તહેવાર દોરણ બજારમાં પણ ખાસ રોનક જોવાવામાં મળે છે.
બિલકુલ અને નાના કહેવાય ને, કે વ્યવસ્થિક તો પણ આમ લાભ મળે કે નાના જે પેલા વેચવાવાળા હોય ને એ લોકોને પણ લાભ મળે છે, આના કારણે તહેવારોના કારણે.
હા, અને હસ્તક હસ્તકલા અને સ્થાનિક વસ્તુઓની માંગ બહુ વધે છે. છે.
બિલકુલ, અને આર્થિક આમ ગતવિધિનું પણ આ બલ આપે છે.
અને તહેવારમાં દાન અને સેવાની ભાવના પણ જોવા મળે છે.
બિલકુલ. કહેવાય ને કે, જરૂરિયામત લોકોને પણ આ મદદ કરવાની પ્રેરણા મળે છે
અને આ સમાજમાં દયા અને કરુણા વધારે છે.
બિલકુલ અને તહેવાર તો આમ કેમ મનાવતા આમ મનાવીએ છીએ. આપણે બિલકુલ કારણ કે એ આપણને સંદેશ આપે છે. તહેવાર એક જાતનું
હા, અને કેટલાક તહેવાર પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હોય છે.
બિલકુલ અને ઋતુ પરિવર્તન સાથે જોડાયેલા તહેવારો પણ હોય છે, તમે જેમ કીધું એમ.
અને ખેતી સાથે સંબંધિત તહેવારો બી જોવા મળે છે. તમને
બિલકુલ અને ખેડૂતો માટે તો છે, ને આ તહેવારો ખાસ આનંદ નો સમય સમય હોય છે
તહેવારો લોકોમાં એક નવી ઊર્જા ભરે છે
બિલકુલ અને રોજિંદા જીવનની વ્યવસ્થાતા વચ્ચે છે ને રાહત આપે છે
તહેવારો દોરાન લોકો એકબીજાને મળી શકે
બિલકુલ તમે સાચું કીધું ને આજ રીતે સંપર્ક અને સંવેદના છે ને વધારે થાય છે
હા અને તહેવાર એક તહેવારનો એક માત્ર ઉદ્દેશ હોય છે કે ખુશી થી રહો
બિલકુલ એટલે તો કેવાય છે કે ખુશી થી વેચવાથી ખુશી વધે છે આપણે
હા અને તહેવારથી સમાજમાં એક આનંદ નો ભાવ જોવામાં આવે છે
અને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ આમ જાગૃત થાય છે ને તહેવારો ના કારણે
હા અને તહેવાર આપણી ઓળખાણ અને વિરાસત ને સંભાળે છે
હ એ તો કેવાય છે કે આદમી પેઢી સુધી છે ને પરંપરા પોહોંચાડવામાં મદદ કરે છે તહેવારો
હા અને તહેવારની ઉજવણીમાં પણ મર્યાદા પણ જરૂરી છે.
અને આનંદ સાથે તેને જવાબદારી પણ હોવી જ જોઈએ.
અને તહેવાર માં સ્વચ્છતા અને સુરક્ષા નું પણ ધ્યાન રાખવામાં આવવું જોઈએ. હમ હમ.
એટલે ને આથી તો તહેવાર બધુ જ સરસ રીતે ઉજવી શકાય ને.
બહુ સાચી વાત અને તહેવારો માણસ ને માણસ સાથે જોડે છે.
બિલકુલ અને સમાજને મજબૂત પણ બનાવે છે ને તહેવારો
અને આમ જોઈએ તો તહેવારો કેવલ એક દિવસની ઉજવણી નથી.
બિલકુલ તહેવાર તો છે ને સંસ્કૃતિ પછી પરંપરા અને એકતાનું પ્રતીક છે.
હા અને તહેવારથી જીવનમાં રંગ અને આનંદ આવે છે.
ખલાના તહેવારો તો છે ને આપણા સમાજની આમ સુંદર પરંપરાને દર્શાવે છે.
હ હા અને આ સાથે તહેવાર વિશેનો આ પ્રથમ ભાગ બહુ સારી રીતે આપણે જોયો.
હા તો તમે થોડું બીજો બને ભાગ થોડો અંદર સુધી સમજાવશો.
બિલકુલ આપડે તહેવાર વિશેની વાત બહ આગળ બી કરી શકે આ બહુ જાણીતો વિષય છે.
હા તો ચલો તહેવાર તો આપણા જીવનમાં અનેક રીતે આમ સમ તુ બનાવે છે ને
બઉુ સાચી વાત કહીને વિવિધ તહેવારો વિવિધ સંદેશ આપે છે.
અને કેટલાક તો તહેવારો છે ને સત્ય અને કવાય ને ખોડું વચ્ચે સમજણ આપે છે.
અને કેટલાક તહેવારો તો મહેનત અને સમર્પણની પ્રેરણા પણ આપે છે.
અને કેટલાક તો તહેવારો પ્રકૃતિ પ્રતિ આભાર વ્યક્ત કરવાનું શીખવે છે.
હા અને તહેવારોની ઉજવણી દોરાન લોકોની ખુશી સાથે ભાગ લે છે.
નાથી મોટા સુધી બાળકો અને લોકો તેમાં જોડાયેલા હોય છે ને તહેવારો
ને તહેવાર એકતા અને સુંદર સંદેશ આપે છે.
બિલકુલ અને લોકો વચ્ચેનો અંતર ઓછો કરવામાં પણ મદદ કરે છે ને તહેવારો
બહુ સાચી અને તહેવાર સમાજને બહુ મિલઝુલ વધારે છે.
કારક્રમો પણ હોય.
અને તહેવાર દોરાન સંસ્કૃત કાર્યો બી યોજવામાં આવે છે.
બિલકુલ અને નાટક એવી કેવાય ને કે ચાલે છે નાટક બી આમ બ બધા તહેવારો કે કોઈને નાચ કામ કેવાયને ડાન્સ કરવું છે. કે અન્ય બધી કલા કરવી હોય એ પણ થાય છે તહેવારોમાં
બઉુ સાચી વાત છે અને આ પ્રવૃતિઓથી કાલેનું નવું મંચ મળે છે.
બલકુલ અને આજ યુવા પેઢી ને પણ આમ છે ને પ્રોત્સાહ મળે છે.
હા અને તહેવારોમાં લોક સંસ્કૃતિ ન બહુ સુંદર દર્શન થાય છે. હ
બનકમ કવાય ને કે પરંપરાગત પોશાક અને રીતિ રિવાજ પણ જોવા મળે છે ને.
અને આ બધું આપડા જીવનને બહુ વિરાસત અને જીવંત રાખે છે.
એ તો કૃ ગૌરવની ભાવના જગાવે છે.
હા અને આથી વ્યવસ્થિત જીવનની પ્રેરણા પણ મળે છે આપણને
બિલકુલ અને દરેક તહેવારની આમ નિર્ધારિત સમય આમ ઉજવાય છે ને કે ના અને સમય સમય એવ જ હોય છે ને આપણે
બઉુ સાચીત અને તહેવારમાં બાળકો બહુ ઉત્સાહ સાથે ભાગ લે છે.
બિલકુલ અને તેઓ ગીત રમત અને સંસ્કૃતિને પ્રવૃત્તિમાં આમ જોડાય છે ને
હા અને આથી બાળકોનો આત્મવિશ્વાસ પણ બહુ વધે છે.
હલો.
હા હાલો હા. આથી બાળકોનો આત્મવિશ્વાસ પણ બહુ વધે છે.
બલકુલ તમે બધું જ સરળ રીતે થાય છે તહેવારો તો ઉજવવા જઈ
બઉુ સાચી વાત આ વિષય પર તમારા જોડે વાત કરીને બઉ ખુબ આનંદ થયો મને.
અને પણ તમારી જોડે આ વિષય પર વાત કરીને મને ખુબ જ
આપણેે એક નવા વિષય સાથે મળીશું. ચોક્કસ ઓકે.